હેલ્લો. એ નહિ હ, મેં યશ મહેંગે કેફે પર આયા હતા.
અચ્છા, કોણ કોણ?
મેં યશ અને મયંક.
અરછા.
હા, હા. અવોદા.
અ મને લાગે મારો તા વાકી છે, ખોલો થહી જશે, વાંધો નઈ કઈ ની ચાલે.
હા, ચાલો વાત કરો ચાલે.
ચાલશે ને, હા, હા, આ તો જગન્નાથ યાત્રામાં આયો કે શું આજે?
કોલેજ આવેલા.
કોલેજ ચાલુ હતી?
ચાલુ હતી, એક લેક્ચર હતો, પછી કઈક હતું પ્રોગ્રામ. એમાં બેઠા
તો મે બી આજ મને લાગે કે બંધ હશે એમ.
હા અમે પણ બીજે રસ્તે બજારમાં તો બોઉ ભીડ હશે એટલે.
તો યશને કેને પેલું જગન્નાથ યાત્રા છે શૂટિંગ મતલબ બધું શૂટ કરવા જાયે આમ.
શૂટ કરવા યુનિવર્સિટી છે. હાલો હા
શું કરે?
કાઈ ની આ બસ ભૂખ લાગતી હતી તો પર આયા છે. તું ક્યા છે? તો કોલેજ.
ના મને લાગ્યું કે મતલબ રજા હશે ને પછી ટ્રાફિક હોય ને તો બસ નીકળે ના એટલે પછી રોકાઈ જઈએ ત્યાં એટલે મે કીધું આજે નઈ આવું એમ.
યાત્રા નું. નારે મારે અ લગભગ દોઢ વાગે એક કાર ડિલિવરીનું ઓર્ડર છે તો પો નથી મારાથી તો ની જવાય કારણકે ઘણું છે .
હા એજ તો. વાંધો નઈ કાઈ નઈ મારું કોઈ દિવસ સૂટ કરી આપજે.
તું કોલ કર ખાલી. મે મારું આ ચીનની કઈ વાંધો નઈ મારા ફોનમાં યાર પેલું એપ્પલ છે અ એપલ મતલબ એપ્પલ સ્ટોર છે ને એનામાં વેબસાઈટ નથી તો બીજું એન્ડ્રોઈડ ફોન છે એનામાં ડાઉનલોડ કરવું પડશે.
તો વાંધો નઈ અરે તું કોઈના બી ફોનમાં ઘરમાંથી કોઈના બી ફોનમાં ડાઉનલોડ કરીને કરીશ તો એ વાંધો નઈ.
હા એવું છે.
હા. અને એવું થોડી જરૂરી નથી કે આપણેે જ વાત કરીએ એમ. હમણાં જો મે ફ્રી ના હોઉં ને તો મારા મમ્મીને હું ફોન લગાવીને આપી દઉં એ મારી બેન જોડે
બરાબર.
હા બીજું શાંતિ?
આવશે તું યાત્રા જોવા.
ના નઈ આવું યાર કેમ કે પ્રોબ્લેમ થાય ને પછી ટ્રાફિક થઈ જાય ને ભીડ
ત્યાં લીમડી માંબી પણ છે ને યાત્રા નું.
લીંબડીમાં છે પણ કોઈ જવા વાળું નહીં તો પછી યાર કઈ જવું એમ ઘરના પણ નહીં જવા આપે યાર.
એટલે તારે પ્રોપર લીમડીમાં જ રેવાનું? તો.
બજારથી બાર હા એ તો લીમડી જ બજારથી બાર.
અચ્છા ક્યાં બસ સ્ટે બહાર.
હા ના બસ સ્ટેશન વાળી લાઈન માંજ બસ સ્ટેશનથી બસ સ્ટેશન વાળી લાઈનમાં જ છે.
અચ્છા. ચાલ કંઈ નઈ કાલે તો આવશે ને.
હા ના કાલે તો મે આઈશ કોલેજ.
હેલો. હા કેટલા ટાસ્ક આયો તારે? મારા તો પચીસ નું થઇ જાય પણ એમાં શુ અડધા જીરો- -સેકન્ડ વાળા
સેમ સેમ મારે પણ મારે એમ તો છ સાત જેવા છે.
મેં એક કાલે પૂરો કરેલો કોઈકને કોલ કરીને હવે પચીસ મોં થઈ ગયા હવે.
આ હા અને પછી પેમેન્ટ કેટલું આયુ?
પેમેંટ ત્રણસો પચીસ.
ઓ સારું કેવાય યાર.
તમારે તો સાડા ચોપ્પને એમ સમથિંગ છે. છપ્પન. હા સારું કેવાય.
હમ
ત્રીસ ટાસ્ક આવેને ટોટલ? આગળ તીસ
અચ્છા
હમણાં કેટલા ટાસ્ક બતાવે છે અંદર?
અંદર આ લાસ્ટ જે પંદર હતું તો આ છેલ્લું છે આ પતી જાય એટલે પછી હજુ પંદર આવશે ને?
ઈ આવી જાય હે બીજા વીસ વીસ બતાવે છે વિસ પતે પચીસ બતાવે એમ થાય હમ મારે પચીસમાં થઈ ગયો એટલે ત્રીસ પતાયા ત્રીસ પછી લાગે વારતી આવે છે લાગે
વાંધો નઈ જે થાય એ એ તો આપડું કામ ચાલુ રહે રોજે એક ટાસ્ક પૂરો કરીએ તો એ વાંધો નહી પછી આપડે નીકળએ નહી એમ આપણને પછી- -નીકાળી આપે.
ક્યાં એટલે ટાસ્ક પતે પછી વધના આવે ને ટાસ્ક?
હા એ તો વધે. પછી એમ જેટલા કરવા હોય એટલા પૂરા મતલબ જે ગ્રુપ હોય તેમનાથી- -હમણાં તારાથી પૂરા નહી થયા હોય તો તું ના કરતો હોય તો પછી તને મતલબ નીકાળી આપે. પછી હુંમે ના કરું તો પછી મને નીકળી દે આ એપ માંથી એમ આઈડી પછી- -લોગ આઉટ કરી દે એમ. તો પછી તું ના કરે તો પછી મને આપી દે કરવા માટે એમ.
હમ
એટલે દિવસમાં એક ટાસ્ક પૂરો કરી દેવાનો એટલે વાંધો નહી એમ એમને લાગે કે પૂરા કરે છે એમ. ગ્રુપમાં મોકલે તો છે નંબર વાઇસ સેટ કે આ- -નંબરના લોકો ટાસ્ક પૂરા કરો આવું તેવું.
હા કે છે પણ એ લોકો ઉપાડે નહી પછી આપડો કોલ ગણાય જાય એવું છે એમ.
અમને હજુ ખબર જ ના પડતી યાર કે કઈ રીતે કરવાનું કઈ ના.
આ કોલ જે ના ગણાવે ને સારું.
હા એ જ તો હમ એજ ને.
હ, તો મેં પણ મારા ફ્રેન્ડને ફ્રેન્ડને કીધું, જોઈન્ટ કરવાનું.
એલે એમાં તો એવું છે કે, બીજું શાંતિ દુકાને બેઠી.
હમ, એ ફમિલી ક હા. ન પણ શાંતિ તો બેઠો, કોલેજ ગયલો.
હ, હા, તો પછી બધા આવ્યા હશે, કોલેજમાં. કે વધારણોતા.
મોસ્ટ ઓફલી, એફવાય વાળા જ હતા.
અહા એફઈ વાળા ને, એમનું પેલો નેદિવસ છે ને આજે.
હા.
બધા નાના-નાના બચ્ચાઓ આવ્યા હશે.
હા, ના ના, ના હાઈટ ભી નિમે વધાર. હાલો, હાલો, હાલો. અરે તું એમડીસી નો લેક્ચર અટેન્ડ નથી કરતી.
હું આવતી જ નહી જ ક્યાથી કરું.
એટલે મેં તને જોઈ જ નહી, મે કીધું એમડી સમાં દેખાતી જ નહી મતલબ.
શું ચલાવડે છે મેડમ?
મેડમ રામાયણ નો પરિચય ચાલે છે. એટલે આપડો ટોપિક જ છે.
હા, હા, રામાયણનો પરિચય તો પેલા શું કેવા? મેડમે એ કયા
હા, મેં તને મોકલો છું, અચ્છા લાવે તું એમ. હા, ત્યારે હું નહી આવ્યો હતો, મારી ફ્રેન્ડો આવી હતી.
ત્યારે હું આઈ હતી. ના, હવે કાલેથી તો અમે રેગ્યુલર આવીશું, કેમ કે જયારે નવરાત્રી મ ત્યારે છે ને, અસાાઈનમેન્ટ લખવા આવેલે છે, એટલે મજા નહીં આવે. એટલે અમે કીધું કે, રોજે ફરી જવાનું, આમ પણ હવે તો યાર પેલા ફર્સ્ટ ઈયર માં મતલબ ફર્સ્ટ યરમાં હતા ને, ત્યારે તો બધા લેક્ચર ની ઈચ્છા હતી, હવે તો માથું દુખ નેમ, બોર થઈ ગયવું લાગે.
સાચી વાત યાર, અમારે ભી એમ જ થાય.
એજ ને, અરે પેલા આપણે એક્સાઇટમેન્ટ હતી, આપણે કોલેજની એમ કે, ભણીએે ભણીએ ભણીએ, એમ પણ હવે બધી કોલેજ ની રિયાલિટી આપણને બધી ખબર પડી ગઈ એમ પેલા રિયાલિટી ની નથી ખબર એટલેને, એવું ગત હતું.
સાચી વાત છે, આજે હું પણ પોતે મને ખબર નઈ કે, હું મજાક મસ્તી કરી રહી, અને તો તો આવતા તો, લેક્ચરમાં ધ્યાન હોતું આપણું.
એ જ તો કેવું છે, વાંધો નહી, એ તો હવે
હા.
હા, તો પછી મેડમે લખાવે છે, કઈ
અત્યારે તો એમડીસી નું બે લેક્ચર લેવાયા હતા એનામાં. હા, થોડું-થોડું લગભગ દેખો છો, લખાય હોય તો, યાદ નહી મને. હા, કઈ વાંધો.
અને એક્ઝામ માટે તો મેડમ અસાઇનમેન્ટને એમ આપે તો કરી દેવાની, એમાં થઇ જવાય પાસ.
હા ચાલશે.
ઓલરેડી અસાઇનમેન્ટ ન જ આવે છે.
હા.
મટરિયલ તમે લઈ આવી છું વાજવા માટે કામ લાગશે.
બધાનું મટરિયલ.
ના સનું મતલબ. ઇંગ્લિશ નું લાઈ મેજર નું એમડીસી નું લાઈ
બરાબર.
વિીએસસી નું બાકી એસએસસી નું બાકી છે એઈસી નું પણ લઈ આઈ.
અમાર તો મેજરમાં અગ્નિહોત્રીમ એમ છે તો એમને તો ના પાડી લાવવા એમ. કે હું લખાઈ એજ આવશે એમ કે.
હમ્મ હમ્મ.
અચ્છા મેં કીધું ચલો.
કેટલો મતલબ કેટલો. પેજનું છે નાનું હોય મલતું હોય તો લઈ આવાનું કેમ કે અસાઇનમેન્ટ લખવા માટે અને વવાંચવા માટે કામ લાગશે.
હા એ તો છે એમ.
એક્ઝામ લોચા પડી જાય કેમ કે પછી વાંચીએ ને તો કોઈ આપણને આપે નહીં ને પછી વાંચવા નહીં મળે એમ.
હા એજ છે. અમે બી ફર્સ્ટ યરમાં સેમ વન માં મારા ફ્રેન્ડે ને મેં કર્યું હતું મે કધું ચાલ એક લઈ લઈએ આપડે અ બધી અને પછી આપડે બે ડિવાઈડ કરી લેહું એમ કરીને લીધું પછી વાંચવામાં લોચા થઈ ગયા.
એજ તો કેવું યાર હું તો છે ને બીજા જોડે માંગવાની પણ એ થાય પણ પછી માંગી લો અને અસાઇમેન્ટ લ ખવાની હોય ને તો પણ જે પેલાના લખાવે પછી આપણેે લખવાના પછી વેટ કરવાનું હોય એના કરતા પો તાનું લઈ આવવાનું અને ફટાફટ લખી દેવાનું.
હાચી વાત.
એજ તો હમ્મ હમ્મ. બીજું શાંતિ.
હલો હા.
અ અહીંયા કેફેમાં સોંગ વાગે કે શું.
હમ્મ.
આ સો-ગીત ક્યાં વાગે છે બાર
હા સોંગ વાગે છે.
અચ્છા.
રેકોર્ડ ના થાય તો હારું છે.
હમ્મ થશે તો વાંધો નહી.
હમ્મ.
હમ્મ.
બીજું પઢાઈ હા શાંતિ જ છે પઢાઈ કેવી ચાલે તમારે.
બરાબર.
તમે હમ્મ
હમ્મ ના હવે કાલે થી પાછા કોલેજ આ આવીશું કાલે આઈ હતી હવે આજે તો નહી આવે કાલે આઈશ.
આજે મે બીએસસી ગુજરાતીના લેક્ચરમાં ગયેલો. મેં
ગયો તો.
હમ્મ.
હમ્મ, હમ્મ. તો પેલા સર આયાતા, હારું કેવા.
આયા સંખ્યા નહી જોતા.
હમ્મ, હમ્મ, પણ એમનું લેક્ચર તો બધા જ ભરે છે.
હા, એમ નોર્મલ
પણ હારું છે, યાર કે એમને જોવાતું નથી ને, તો પણ આપડા કરતા વધારે આવડે, એમને એમ.
હમ્મ, પણ છોકરા હારે, એમ મસ્તી કર્યા હોયને પ્લસ. સારો એમાં અવાજ નહી કરે.
હું ના જાર મતલબ સરના ક્લાસમાં કોઈ મસ્તી કરતો હોયને, તો એમ ઈન્સર્ટ કરતા વાર નહીં કરો, તૈયારીમાં કોઈ પણ હોય ઇર્ટ કરી દે, છોકરીઓ છોકરો.
અને પછી કશું કે, તો પ્રિન્સિપલ જોડે લઈ, જેને કરી દેવાનું કે, સર ના લેક્ચરમાં આવો, આવું બોલતા હતા, બસ બીજું કઈ જ નહી કરવાનું.
ગમ લેની હતી.
એજ ને, સરને પણ લાગે, યાર બિચારાના કે, જો મને જોવાતું નથી. થી ને મારો ફાયદો ઉઠાવે છે ને, આવું તેવો એજ ને અમુક છોકરો એટલા સારા હોય કે, એમને મૂકી આવે, ક્લાસમાં ક્લાસ માંથી નીચે સ્ટાફ રૂમમાં મૂકી આવે, પછી ત્યાંથી ક્લાસ માં મૂકી આવે, હમ.
પણ અમુક ને, એવા મા બીજા
હા, એક તો. બધા અમુક તો પછી ઓવર સ્માર્ટ બનવા માટે, એમ કે હું ત્યાંક વા જઈશ ને, બધા મને જોશેને આવું ઓવર સ્માર્ટ બનાવવું.
હમ.
તો
સાચી વાત છે. કાલે કાલે મે ગ્રુપમાં મેસેજ કરેલો કે, તું મને તમે નાખી.
હ. ના કાલે તમે ફ્રીજ નહોતી, યાર કે અમે કોલેજ થી આવી, પછી ટાઈમ જ ના મળ્યો, અમારે દુકને બે નુંને પચાવું તેવું હોય ને, પછી કામ ના લાગે, મતલબ પાંચ-દસ મિનિટ વાત થાય ને.
બારમે થાઈ ગ લાગ. બાર મિનિટ થવા આવી ગયા લાગે, હવે ગ ઓટોમેટિક પાછો કરુંંગા બપર તાઈ એક વાગેે તો
ના વાંધો નહી, મેસેજ કરજે, પછી હું કઈશ તારે પછી એમ એમ.
મેં કર દુંગા વોટ્સએપ પર મેસેજ કો કર્યા, અને કઈ રતે પરી